શું કરો જયુંભાઈ?
કેમ છો રંજીતભાઈ મજામાં?
મજા આવ મજા આવ એ પણ તમે તો જેટલા દિવસ પછી ફોન કર્યો હય શુક ચાલે.
બસ આ.
નોકરી બોકરી જેવું ચાલે કે.
ચાલ્યું છે.
એવું એમના. તું તો એમઆરમાં હોય ને દવાઓની કંપનીમાં. હા, સરસ સરસ લે હું ચાલે બીજું કે. નવરા નવરાત્રિ આઈ
હા
જવું જવું નઈ નવરાત્રિમાં હવે.
હા, વાત તારી ખરી ભાઈ નવરાત્રી તો નો. ક લાજી જાયને તારથી તો હવે નવરાત્રે એ ઉસા થઈ જાય આપણે તો.
ક્યાં.
તારા.
અ બર અવાજ ગઈ આવતો હમુંય
એ નવરાત્ર્રી માં આપડું
એ ગ્રુપ તો ભાઈન ખોવો જ ગયું યાર ગ્રુપ તો ખોવો જ ગયું હોય ગ્રુપનું તો વાત નગર આવતે તો ભાઈ બીજી ત્રીજી તો નવરાતી ત્રીજી નવરાતી આ વખતે તો ચાલુ કરી દે આ વખતે તો જવું રમવા. હ એ બે ત્રણ વર્ષથી તો જ્યો જ નહીં રમવા.
કોઈ.
હા, એટલે જ તો ભઈ.
હા, નવરાત્રીની વસ્તુ તો મજા હાલે ભઈ એમાં આપડે પાટણ તો જેમ મજા આવે. મતલબ હવે હમણાથી ખબર ને પાટામાં તો ત્ર તન ચાર ચાર તો કલબો ખુલી જાય.
હા
તાર કેવીી પીી શું ચા આ જિંદગીમાં છોકરા છોકરાું કરી લે તાર તો છોકરોું મોટું થઇ ગયો ભ
આ
તાર
હ
કે બીજું શું ચાલે એકદમ મજા જલસા ભાઈ ઘણા દિવસે દેખાતો જ દઈ
હા હ
હમણાંથી તો યાર ભાઈન દેખાતો નહી કેટલો ટાઈમ થઈ ગયો હવે
હ
હમ ખાબર નહી શિગ હોય ચાલા
ત્રાણ
ચલા પયોર અવાજ તો હાલતો જ નહી ના કપ મહિનામાંાર મહ હા ક
હલો.
હા.
એ હલકો છે.
તારા પણ માઇક ખરાબ હૈ. હલો અરે અવાજ તો તારો વિબંધ એકદમ મજતજ આવે હવે
એવું છે એમ
હા શ્રાવણ મહયનો હજી તો શ્રાવણ મહય આવશે પછી આવશે નઈ નવરાતિ કે પેલા આવશે
પેલા તો શ્રાવ ન આવશે પછી તો આવશે ગ
તમે તો મહાદેવ ના ભગતો મોટામાં મોટા તો તો.
પછી તરત હું .
હમ્મ. ના વાત કરે. શ્રાવણ મહિનામાં અમે ભાઈ હું હું તો પહેલા કરતો હવે નહીં કરતો શ્રાવણ મહિનો ભાઈ. હવે તો મારે શ્રાવણ મહિનામાં ભૂખ્યું નહી રેવાતું ભઈબંધ.
ના ના હો ભઈ.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
તો સર .
હ વાત ખરી ભઈબંધ.
વરસમાં એક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
શું કો બી .
ભાઈ બીજું તો જલસા ભઈબંધ હ નવરાત્રી મે કીધું જયદીપ ભઈ ને ફોન બંધ કરો નવરાત્રી આ આવી રહી હ જયદીપ ભાઈ વળી આ વખતે ગ્રુપ બનાવી. તમારા માર તો પેલુ ગ્રુપ જ ભઇબંધ ખોવાઈ ગિયું હે.
હમ્મ.
હવે લગભગ કોઈ હ જ નહી હવે આપ બે ત્રણ જણા આપણા હોય ર રહેવા વાળા હ ગ્રુપમાં.
હાલો.
હમ્મ.
ફરવા બરવા ગયા તા કે નહીં.
ફરવા ભઈબંધ હમણાં બધા ગ્રુપવાળા કઈ માઉન્ટ આબુ જાવ પણ આ વરસાદ પડે તો કોક ફરવા જઈએ ક વરસાદ તો પડતો નહીં.
હા ગરમી વધારે છે વરસાદ પડતો જ નથી.
હા ગરમી ગરમી નહી. ગરમી તો નહી વધાર પણ તોય યાર કેવું હવે ફરવા જવું હોય તો હવે આપણે પહાડી એરિયામાં ફરવા જવું હ માઉન્ટ આબુ ફરવા જવાનું કે હે બરોબર આ પહાડી એરિયામા. ફરવું હોય તો યાર એટલીસ્ટ કમ સ કમ ભાઈ ઝરણાં ને બરણા તો હોય ને હવે અત્યારે વરસાદની સિઝન જ નહીં. અને ભઈ ગરમી ન તો પહાડી એરિયામાં ફરાય નહી.
માઉન્ટન્ટ આબુ કેતા હાલવે લોંગ ડ્રાઈવ પર જતુ રેવાય.
પર ભઈબન્ધ લોંગ ડ્રાઈવ ઉપર ભઈ લોંગ ડ્રાઈવ ઉપર ભ બધા બધા. બધા તૈયાર થવા જોઈએને લોંગ ડ્રાઈવ ઉપર આપડને તો ભઈ ગમે તો આપડ તો બધી જગ્યા કમ્ફર્ટેબલ જ છીએ ગમે તે જગ્યા ફરવા જોન તો. પર બીજે સેટ ના થાય ને બીજન આટલું કેવું સવારથી ને એક નાઈટ. ટ્રેન બીજા દર પાસે આવે એવું હોય ત અમારા જેવા હોય તો વોધો ના આવે લોંગ ટૂર ઉપર જીયે તો
હાલ તો ચારધામ યાત્રા ન હું અને. કેદારનાથ, બદ્રીનાથ નું બ બધું ઉપડ્યું છે બધા ત્યાં જ જતા હોય છે.
હા મોસ્ટઓફલી પબ્લિક બધી જતી હોય. પણ હવે આપણે કેદારનાથના અમરનાથને જવાની જે ઉંમર છો આપણે તો હજી હમ જઈએ નમ, કુલ્લું મનાલી જવાની હજી ઉંમરે હું તો વેવદ એ બાજુ નઈ ગયો.
અહ, ના હું શિમલા મનાલી ગયેલા હતા ત્યારે પણ એ તો જુલાઈ અ જાન્યુઆરી મહિનામા ગ્યો હતો.
એવું એમ મે ચેવું હાથ આમ ચેવું હો ફરવા લાયક મજા આવે એવું હો.
બઉ બઉ મજા આવે શિમના મનાલી જવાની બહુ મજા આવે એ બી સ્નોફોલ જયારે થ તોય ત્યારે જવાય. તમારે સ્નોફોલ જ જોવો વિન્ટર હ વિન્ટરમાં જ. ત્યાં જે છે સ્નોફોલ જ જોવાનું છે બાકી સ્નોફોલ મોસ્ટલી કસે થતો નથી. સ્નોફોલ જ છે જે છે એ છે.
બીજું દ બીજું તો ક એટલું જાયજેન્ટિક ખરી કે પણ પછી, જ્યાં સ્નોફોલ એજ મેન તો જોવાનું
કાર્બોનેટ કયા ને ઉભીરે
વાત ખરી ભઈ મારે ભીમ મનાલી બધા એ જવુ, જો નેર પડે તો બરોબર, નહી તો ભાઈ સોલો ટ્રીપ મારવાનું ચાલુ કરી દેવું વિવાને.
શિમના મનાલી કરતા એનથી આગળ જવાય.
એનથી આગળ પછી શું હોય? સીમલા મનાલી થી આગળ હવે હું હોય? જમ્મુ કાશ્મીર?
હા, જમ્મુ કાશ્મીર નથી આવતું. પણ, સીમલા મનાલી થી આગળ લેહ ને બધું આવે.
લેહ લદ્દાખ, પણ લેહ લદ્દાખ કે લો વિમાનચો સોલો ટ્રિપ હું મારું. પણ મને એક એવી ઈચ્છા હૈ, કે થોડા પૈસા બૈસા ભેગા થઈ જાય ન. સોલો ટ્રીપ મારવી એક વખત, અન્નનૂન પબ્લિક જોડે એમ અનનોન પબ્લિક જોડે નહી, ટુર ટુર લોકો પ્લાન કરતા ને મો અનનોન પબ્લિક જોડે
અને બાઈક લઈને જવાની મજા જ અલગ છે.
હમ્મ, ચલો એવો એક્સપીરિયન્સ લેવો હમારે એમ. સોલો ટ્રીપનો એક્સપિરિયન્સ લેવો એક વખત.
ના ના સોલો ટ્રીપ તો ફાાઈનલ, સોલો ટ્રીપ તો મજા જ અલગ છે, બધ મસ્ટ બીજી પબ્લિક જોડે ગયા હોય તો મજાજ આવ
હા કેમએ ખબર તો પડે કે હલે એ, લોકોનું શું એ, એ લોકોનું કલ્ચર જેવું હોય એ આપણને જોણવા મળે.
હમ્મ
હવે આપણે બધા ગુજરાત તી જઈએ તો, ખબર તો રોજ જોડે રહીએને રોજ ફળવાની તો મજાજ આવે એ લોકો જોડે.
અ બધા એવું કે, ભઈ સોલો ટ્ર્રીપમાં ભઈ બઉ ગજબની મજા આવે.
હા બધું નવું નવું જાણવા મળે, પબ્લિક કેવી છે, એમની બોલી, એમનું ખાવાનું, રેણીકેણી, પેરવેશ, બધું અલગ અલગ ઘણું બધું નવું નવું શીખવા બી મળે.
આમ કેવું હોય, બધું મિક્સવાળા ગ્રુપમાં જવું હોય.
કોઈ સોલો
એકલા છોકરા હોય એવા ગ્રુપમાં નઈ જવું હોય, એટલે એકલા છોકરા હોય ને એવા ગ્રુપ મોહે નહી જાઉં
હમ્મ, એ વીસ ત્રીસ જણા જતા હોય. તો એવડી જવાય, સ્પ્રિતી વેલી અને એલ કે આગળ હજુ મેં કીધું ને. કે શિમલા મનાલી આગળ, સ્પ્રીતિ વેલી અને એ બહુ યુનિક જગ્યા છે, જોવાલાયક બઉજ. ત્યાં આગળ એ આપડે હા જયારે વિન્ટર સ્ટાર્ટ થાય ને ત્યારે ગયા હોય ને તો ત્યાંના ઝરણા બી પૂરા બરફવાળા થઈ ગાયેલા હોય. હજાણું, યુ જેમ જણવું પડતું હોયને, એમ તમને એમ બરફ જ એમ દેખાય. જણાજ
પણ હુ કો આ લે લદ્દાખમાં તો એવું નહી કહેતા, કે ભઈ તમારે વિન્ટર પતી જાય પહિ જવાય.
આ એ વિન્ટર, ત્યાં જઈને બહુ ઠંડી વધી જાય છે એ ટાઈમે. ઠંડી સહન કરી એકતા હો તો જવાય. અને ત્યાં બરફ બહુ પડે છે એટલે એના કારણે કેવું થાય છે કે રસ્તા બધા જામ થઈ જાય છે. ત્યાં પણી એક તો સિંગલ પટ્ટી બધા રોડો છે. અને બરફ પડવાથી બધાં રસ્તા જામ કર દે છે. અને બે ત્રણ દિવસ ખુલતા થાય. જયારે બી બરફ પડવાનું બંધ થાય ને, સ્નોફોલ જયારે બંધ થાય ને પછી લોકો ત્યાંની સરકાર એ બરફ હટાવતી હોય છે. ત્યારે તમે બહાર નીકળી હકો એ સિવાય બાર જ ના નિકળી હકો. અમે ખુદ મનાલી ગયાતા જયારે શિમલા બે દિવસ રહી અને મનાલી ગયા એક નાઈટ મનાલી રયા અને બીજી સવારે ઉઠ્યા ત્યારે સ્નોફોલ ચાલુ થઈ ગયો. એ સ્નોફોલ આખો દિવસ પડ્યો. એટલો બધો સ્નોફોલ થયો કે એ દિવસે રાતથી અમે કસે ફરી જ નતા હકયા. અમારી ગાડી બી બહાર નથી નીકળી હકી હોટલની. તો અમે બે દિવસ પૂરું મનાલી ફ ફસાઈ ગયા. અને જયારે બી અમારે મનાલીથી રિટર્ન નીકળવાનું હતું ઘરે આવા ચંડીગઢ જવા. તો અમારી ટ્રેન બી મિસ થઈ ગઈ. એટલું બધું ટ્રાફિક હતું. કે અમે છ કલાકે તો છ કલાક સુધી તો છ સાત કિલોમીટર એમ મનાલીથી હેડી ને બહાર આયા બેગને બધું ઉચકીને. પછી ગાડી લીધી, ગાડી લઈ અને પછી ચંદીગઢ પહોંચતા પહોચતા અમારે બાર તેર કલાક થઇ ગયાતા.
પણ ભઈબંધ આમ ચેટલું બજેટ થાય અંદાજે?
અંદાજે તો કેવું છે, કે જેવો ખર્ચો હું તો મારી વાઇફ જોડે ગયો તો એટલે મારો વધારે ખર્ચો થયો તો. એટલે મું પેકેજમાં ગયો તો હા. હા લાખતો હમજી જ લેવાનું. સોલોમાં જઈએે તો એનથી ઓછા થાય છે. બાક કી આપડે સોલો ટ્રીપ મારીએે તો ચાલી હજાર જેવું તો મૂકી જ દેવું પડે. પછી ત્યાં કઈ રીતે રો છો તમે, શું કરો છો, તમારી કેવી હોટલ હોય છે. મારે એક લાખ એક લાખ ઉપર થયા.
એવું એમ?
હમ્મ
શિમલા, મનાલી બે જગ્યાએ.
હા શિમલા, મનાલી. અને કુલ અ કુલ્લુ અને એ બધું હતું. સીમલા, મનાલી, કુલ્લુ. અને ગુરુ મહાદેવનું મંદિર છે, ને ગુરુદ્વારા? મણિકણિકા કરીને. હા મણિકણિકા અમૃતસર નહીં. કેસ કાસોલ, કાસોલ આગળ કાસોલ છે ને?
હોવે.
હા ત્યાં સુધી હત તું પણ અમે કાસોલ ને એ બધું તો અટલ ટનલ બી નહતા જોયા કે કશું નતું જોયું કે કારણ કે મનાલી ફસાઈ ગયા તા ત્રણ દિવસ તો પછી આગળા ગા નીકળે એવું જ નતું, કશું જાય એવું જ નતું, એટલો સ્નોફોલ પડે
ટનલ જ જોવાનું હે, પણ અટલ ટનલ પછી તો જે મજા જ છે જોવાની યાર.
તઈન બે દિવસ તો આખી કોઈને અવર જવર જ બંધ કર